નમસ્કાર.
હા નમસ્કાર. તો આજે આપણે વરસાદ વિષય ઉપર વાત કરીશ.
હા તમારો ટોપિક ખુબ જ સરસ છે અને આપણે વરસાદ તમારો જે ટોપિક છે વરસાદ વિશે એ મને ખૂબ જ સરસનાાગ મ અનેને તમારે ટોપિક એ આજે જોવા જઈએ તો હાલમાં પણ આ વરસાદની ઋતુ છે અને ઘણો બધો એવો વરસાદ આવી રહ્યો છે અને હાલમાં જોવા જઈએ
કામ કર છે રેકોર્ડંગ કર છે.
હાલમાં આપણે જોવા જઈએ તો ઘણી બધી જગ્યાએ ઘણું બધું એવું
ભારેથી અતિભારે વરસાદ આવી રહ્યો છે તો આ વરસાદ આપણા ખા આપણે ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ આવી રહ્યો છે અને ખાસ કરીને જે દરિયા કિનારાના લોકો છે એ લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
હ
તો આના વિશે તમે શું કેવો છે?
મિત્ર વરસાદના સમયે ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે. આ આવા જવા માટે પણ એ લોકોના રસ્તાઓ બંધ થઇ જતા હોય છે.
હા તમારી વાત તો સાચી છે, પરંતુ હ પરંતુ આ વરસાદ વિશે તમે થોડું માહિતી આપશો વરસાદ શું છે ને એવું?
હમ.
વરસાદ એટલે પ્રકૃતિનું અમૂલ્ય વરદાન. વરસાદ વિના પૃથ્વી પર જીવનની કલ્પના પણ શક્ય નથી. વરસાદ માત્ર પાણી જ નથી લાવતો, પરંતુ તે જીવન જીવન હરિયાળી ખુશી અને સમૃદ્ધિ લઈને આવે છે. વરસાદ પડતા જ સુૂકી જતી ધરતી લીલીછમ બની જાય છે વૃક્ષો છોડ પશુ પક્ષીઓ અને મનુ તે બધાના જીવનમાં નવી આશા જન્મે છે.
હા તમારી વાત ખુબ જ સાચી છે અને જયારે પણ પહેલો વરસાદ પડવાનો હોય ત્યારે બાળકો નાના બાળકો છે. અને ખેડૂતો ખુબ જ ખુશ થઈ જાય છે અને એ લોકો પણ નાચી ઉઠે છે પરંતુ જે ખેડૂતો હોય છે એ લોકો થી વધારે ખુશ હોતા હોય થતા હોય છે કારણ કે પહેલો વરસાદ આવે ત્યારે એ લોકોને ખેતરમાં જે જે ધાન નાખવાનું હોય. એ લોકો નાખતા હોય છે અને એ લોકો આટલા ખુશી થતા હોય છે કે એ લોકો ખાદો મનાતા હોય છે પાણી મનાતા હોયશે. તો એ લોકોને ખુબ જ ગમતું હોય છે અને ખાસ કરીને મોળ કળા કરીને નાતો હોય છે અને જે ઝરણાઓ અને ખાસ કરીને જે આજુબાજુના તળાવ હોય છે એ ભરી જતા હોય છે. ને દેડ કા્રઉન્ડઉન્ડ કરતા હોય છે. અને રાત્રે આપણે જયારે પણ ઊંઘતા હોઈએ છીએ ત્યારે દેડકા રાઉ રાઉન્ કરીને આપણને ઊંઘવા પણ નહી દેતા હોય છે તો તમને તમારા વિસ્તારમાં પણ ચોમાસાની ઋતુમાં કેવું આખું વાતાવરણ જોવા મળતું હોય છે.
હ મિત્ર અ તમે જે નયા વિસ્તારમાં પણ ચોમાસાના એમાં બધું વાતાવરણ લીલુંછમ બની જાય છે. એને ઘણા બધા દેડકાઓ રાતે. રાતના ટમયે અવાજ કરતા હોય છે અને પશુ પક્ષીઓ પણ ઘણા ખુશ હોય છે અને કલરવ કરતા હોય છે. વરસાદ નીર. શરૂઆત સામાન્ય રીતે ચોમાસાની ઋતુથી થાય છે. આકાશ મા કા. વાદળો છવાઈ જાય છે વીજળી ચમકે છે ગરજના થાય છે. અને પછી વરસતા વરસાદથી સમગ્ર વાતાવરણ આળંદમય બની. જાય છે બાળકો વરસાદમાં રમવાની મજા માણે છે. મોર આનંદથી નાચે છે દેડ કા ટર ટર કરે છે. અને પક્ષીઓ પણ ખ ખૂબ જ ખુશ થાય છે. વરસાદનું સૌથી મોટું મહત્ત્વ પાણીના સંગ્રહમાં છે. નદીઓ તળાવો સરોવરો અને ડેમ વરસાદના પાણીથી ભરાઈ જાય. આજ પાણી પીવા ખેતી કરવા ઉદ્યોગો ચલાવા. અને વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી બને છે. જો વરસાદ ન પડે તો આપને પાણીની ભારે અછત સર્જાએ જાય છે. અને ખેડૂતો ખેતી પણ કરી શકતા નથી વરસાદ ન. ન થવાથી ઘણી બધી સમસ્યાઓ ઊત્પન પણ થઈ શકે છે એટલે વરસાદ એ ખુબ જ જરૂરી છે. જો વરસાદ જ ના આવે તો આપણું જીવન પણ ટકી શકે નહી. કારણ કે દરેક કાર્યને કરવા માટે પાણી ખુબ જ જરૂરી છે જો પાણી ના હોય તો આપણું જીવન ટકે નહી અને આપણે કોઈ પણ કાર્ય કરી શકે નહી. આપણા રોજિંદા જીવન દરમિયાન આપણે ઘણું ઘણા બધા કાર્યો કરતી સમયે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે કપડા ધોવા વાસણ ધોવા રસોઈ બનાવા વગેરે જેવા કામોમાં આપણે પાણી નો ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આપણે પાણી ખુબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. અને જરૂરિયાત પૂરતું જ ઉપયોગ કરવો જોઈએ ત્યારબદ ન બંધ કરી દેવો જોઈએ
હા સરસ તમારી વાતો ખુબ જ સરસ છે અને તમે આ આ આટલી સરસ વાત કરી મને ખુબ જ યોગ્ય લગી અને આપણે ખાસ કરીને જોવા જઈએ તો અમુક વાર ભારે થી અતિ ભારે વરસાદ આવતો હોય છે અને કોઈ એક વાર તમે કીધું કે કોઈક વાર વરસાદ પણ નહીં આવે હા તમારી વાત તો સાચી છે કારણ કે અમુક વાર એવો સમય આવતો હોય છે જયારે વરસાદ આવતો જ નહીં હોય આ વર્ષે પણ એવું જ થયું હતું કે વરસાદ ખુબ જ મોડો પડ્યો અને લોકો કેહેતા હતા કે આ વર્ષે વરસાદ નહીં પડે પરંતુ જયારે પણ વરસાદ પડવા લાગ્યો ત્યારે ભારે થી અતિ ભારે વરસાદ પડવા લાગ્યો ધોધમાર વરસાદ પડવા લાગ્યો એનાથી એટલા બધા લોકોને નુકસાન થયું કે ઘણું બધું નુકસાન થયું આજની તારીખમાં પણ જોવા જઈએ તો જે આપણે વિસ્તારમાં રહી એ વિસ્તારમાં પણ કેટલો ઘણો વરસાદ પડ્યો એનાથી જે નીચાણમાં જે લોકો રહેેતા હોય છે એ લોકોના ઘરો પણ ડૂબી જતા હોય છે ખાસ કરીને રસ્તા પર પાણી આવતું હોય છે. અને ભૂસ્ખલન જેવી જે સ્થિતિઓ પણ વધારે જોવા મળતું હોય છે. અને આપણે આ વાતને આગળ લઈ જતાં તમે મને હજુ વધુ માહિતી આપશો? હા, તો તમે હું તમને જણાવા માંગુ છું કે હાલમાં આપણે જે જે જગ્યાએ રહીએ છીએ એ એ જગ્યાએ આજુબાજુ કેટલું સરસ વાતાવરણ હોય છે એ એ એ ખાલી આપણે નિહાળવું જ નઈ જોઈએ પરંતુ એનો આનંદ પણ માણવો જોઈએ આપણે જોવા જઈએ તો અ જયારે પણ વરસાદ પડતો હોય ત્યારબાદ એક બે અઠવાડિયા પસી તો આપણે જોવા જઈએ તો ચારેબાજુ હરિયાળ જોવા મળતું હોય છે લીલુંછમ હરિયાળી જોવા મળતું હોય છે. પહાડો આખા લીલાછમ જોવા મળતાં હોય છે તો આપણને એક અલગ જ મજા આવતી હોય છે. તો આ આપણે એક જોવા જઈએ તો એક આ અદ્ભુત નજારો છે પણ આનો આપણે આનંદ લેવો જોઈએ. અને વરસાદ આવે એટલે આપણે પૂર્વ તૈયારી રાખવી જોઈએ. કારણ કે અમુક જગ્યાએ જે પહાડમાં જગ્યા છે ત્યાં ઉનાળા દરમિયાન પાણીની અછત થતી હોય છે. તો એવા જગ્યાએ આપણે પેલાથી જ જે મોટાં-મોટાં પેલા જે તારપતરી અથવા તો જે આપણે હું કેય તે ચકડેમ અથવા તો ડેમ બનાવો જોઈએ, તલાવડી બનાવી જોઈએ જેથી કરીને ત્યાં પાણી રોકાઈ રહે. અને ઉનાળા દરમિયાન જે પણ લોકો હોય એ લોકોને યોગ્ય રીતે પાણી ઉપયોગ કરી શકે ખાસ કરીને જે જે ઉચ ઉંચાણવાળા જગ્યા પર જે ઘરો હોય એટલે કે ત્યાં પાણીની અછત હોય એવી જગ્યાએ અને તમે અજુ આ વરસાદ વિશે થોડો માહિતી આપશો?
હા. વરસાદ કેટલાક વરસાદનાં કેટલાક નુકસાન પણ છે વધુ વરસાદ પડવાથી પૂર આવે છે. ઘરો અને રસ્તાઓને નુકસાન થાય છે. પાક નાશ પામે છે અને લોકોનાં જાનમાલને પણ નુકસાન થાય છે. વધુ વરસાદને કારણે શહેરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તેઓનાં ઘરોમાં પાણી ઘુસી જાય છે. ન નાળાઓ બંધ થઈ જાય છે અને રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ જાય છે જેથી ગાડીઓ આવી જઈ શકતી નથી અને ટ્રાફિક પણ ખૂબ જ થઈ જાય છે. વરસાદના કારણે કેટલુંક નુકસાન પણ ખૂબ જ થતું હોય છે. પાક નાશ પામે છે અને લોકોના જાનમાલને પણ નુકસાન થાય છે. શહેરોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામ થાય છે અને ગંદા પાણીથી મચ્છરો વધે છે જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવી બીમારીઓ પણ ફેલાય છે જેના કારણે લોકો બીમાર પડી જતા હોય છે.
હા, તમારી વાત ખૂબ જ સાચી છે કારણ કે જો જ્યારે પણ પુરાતો હોય છે ત્યારબાદ અમુક અમુક જગ્યાએ જે ખાબોચં હોય ત્યાં પાણી રોકાય રહે છે. અને એનાથી મચ્છરો પેદા થાય છે જે આપણા માટે ખુબ જ હાનિકારક છે આપણા આપણે એનાથી આપણે બચવા માટે ત્યાં આપણે દવા નાખવી જોઈએ જેથી કરીને એક મચ્છૂરો મરી જાય. અને ખાસ કરીને આપણે જે નગરપાલિકાની ટીમો હોય. એ લોકોને આપણે પહેલાથી જાણ કરવી જોઈએ કે આ જગ્યાએ આપણે આ પેદા થવાથી લોકોને ઘણું બધું નુકસાન થતું હોય છે. અને આપણે જયારે પણ ચોમાસામાં પાણી પીએ તો ઉકાળીને પાણી પીવું જોઈએ. જેથી કરીને આપણે બીમાર ન પડીએ અને જ્યારે પણ તમને હજુ કોઈ વધુ માહિતી જોઈતી હોય તો મને ચોક્કસ તમે મને મારો સંપર્ક કરી શકો છો.
હા મિત્ર તો હવે આપણે આ ટોપિકને અહી પૂર્ણ કરીએ.